હ હલો.
હા ફોન એક કટા થયા કર.
હ ફોન કટ થયા કરે.
હમ, ખાવાનું
હ ખાવાનું મંગાવ્યું.
હમ, વરસાદ પડે કે?
વરસાદ પડતો છે પડીને બંધ થઈ જાય પડીને બંધ થઇ જાય એવું થયા કરે.
હા, મ તો પડી જ ને એટલે રજા
એવું જ હોય.
તો.
અમરમાં ફ્રેન્ડ બયના ને.
હા. હોસ્ટેલ વાળા કેટલા જણ થી યા?
હોસ્ટેલ વાળા પાંચેક જણા આવ્યા.
હમ.
હ પાંચક જણા થયા ખાલી.
હમ.
એ લોકોને કેતા મૂકો એમને આવા જવાના બહુ કંટાળા મારા રૂમમાં આવ્યા. રૂમ જઈ ગયા, પહિ એ લોકો નો વિચારયો. ઘરે નહીં આવે આવીના હોસ્ટેલ માંથી જી
હમ ઓ ડ સુવિધા ની મળ્યા કરે એટલે હે ને.
એટલું કામ ચલાવે છે ત્યાં. હ તો મને, આ આટા ફેરા માંથી છુટકારો પાડો તો અ રહી રાખો.
હમ હમ.
હ કેટું
હમ એ તો સરકારી હોસ્ટેલ એટલે તો એવું જ આવે ત્યાં તો હમ. પ્રાઈવેટ જેવું થોડી હોય. તો પૈસા પ્રમાણે જ ચાલ્યું હોત.
હમ્મ. હમ્મ. પાંસો રૂપિયા પ્રમાણે બધું બહુ એમ
હમ્મ.
ટિફિન વાળું બી હારું મલી ગયેલું છે એમ તો.
હા. વિધી-વિધી લોગને જો ને એ લોકો લાઈ કે નઈ લાઈ, પૈસા આપવાના એટલે આપવાના.
આપવાના જોરી હા. ને કોલેજ ગયેલી હોય ત્યારે તો બપોર નું તો ખાઈ બી નહીં લો. કોણ?
હા. ઈ લોકો ને તો ખાલી ચાય નાસ્તો કેન્ટીનમાં
કરી મૂકે હા.
પેલા પૈહા વપરાય તે અલગ ને હા એમ જ જાય.
હા એકા જ દિવસ તો રઈવારે નથી આપતા એ લોક. લગભગ રઈવારે જ. હમ્મ-હમ્મ.
કે આપડે તો એવું નથી ને મારે એવું નથી કે તમે જેટલી વાર એમ ક્યો ટિફીન નોંધાવીન ના પૈહાઈ
હમ્મ, બરાબર. તે હારું ને તો અમારે પેલું પાર્ટનરશીપ કરતા બી થાય, કે મંગાવે ને આ મંગાવે ને પૈહા આવું બચે, ખાવાનુંન બગડે.
હમ્મ. બપોરે તો કેન્ટીન માં જ પેલું ખાઇ લેવાં એટલે કંઈ
કેન્ટીનમાં હું-હું મલે?
કેન્ટીન માં પૌવા મલે, ડાબેલી મળે વડાપાઉં મલે, સમોસા મળે, ગુજરાતી થાળી મળે.
એવું?
હમ્મ.
પડીકા ને એવું મલે?
મળે ને. હવે બટા એટલે અને વડાપાઉં કીધું ચીઝ વડાપાઉં, બટર વડાપાઉં એટલે હા. એવું એમ બીજા અલગ-અલગ વેરાયટી હોઈ એમ.
હમ્મ. ને પૈહા?
પૈહા પંદર રૂપિયા, પેલા ચીઝ વડાપાઉં એના પચ્ હમ્મ. હવે મે તને પેલું અહ હું કીધું પૌવા કીધા, તો પૌવામાં સાદા અને અમુક માં સેવ લાખી
હમ્મ.
બરબર.
એવુ હે.
મેં બી આ કોલેજ થી આઈવી જ હજું.
હા.
સારું તારી હોસ્ટેલમાં અહીંયા બહુ થાકી જવાય.
બહું થાક તો લાગે જ ને.
હમ્મ.
હા રેગ્યુલર તમને હેણ પહી મગજમારી વાળું છે.
હમમ.
મારે તો એકજ દાડે આવેલું અઠવાડિયું એવી રીતે
હમમ.
હમમ. હ, હું કરે બીજું?
કોલેજ જઇને આયવી.
હમમ.
પણ મિસ કોલ જો એટલે તન ફોન કર્યો.
હમ.
સારુ. નવા એડમિશન થીયા કે?
હ થયા ને અમુક આમ અમુક અમુક દાડે નવા ચહેરા જોવા મલે.
હઅ.
એટલે કોઈ ને કોઈ નવું આવતું જ રે છે.
બરોબર.
કોઈ આવીને નહી આવે કોઈ અને હવલ નું આવે એને એવું થયા કરે અત્યારે ચા કરે પંદર દઢ.
હા કોઈ જયા હો કરે ને કોઈ આવવ ને એવુંજ, બીજી કોલેજ માં મળી જાય. તેજ તું બી રહે.
હમ.
હમ.
કેમ? ગાય દફિનમાંહું લઈ ગેલી?
આ સાક ને રોટલી. હા.
હ
એ દડીદી આવ મલવા હારુ?
હા આવલી.
હ.
એ લોકો કોણ છે ને સમય પેલા બિલ્લીંગર્યા ગે બટે.
હા.
હજ ગ્યાસ પુરા બાર બર ગ્યાસ પુરાવા વલસાડ આવેલા હુંતા.
અચ્છા.
એ પછી ગેસ પુરાવા એટલે જીજ એમ કું ડબરથી જાયમલતા જાય એમ. મલદન ગયા.
હમ, બરાબર.
પડમ ડૂબરે વાત કરી ર આમ તેમ બસ પ ગય.
હા.
નવ સાડ નવ જે ફોન આવઈ્યો.
હા.
પછ એટું અમરાથને બલી બો લાગે ને અગરબટ્ટ લેવા ગે ઉઠા.
હા.
અગરબત્તી લેવા ગેલાઠા્યારે, એને ફોન કર્યો.
હા
કે કોણ
હ એ કઈ કેરી કઈ આપવા ના ઉતા એટલે લેવા ગીયા
હમ્મ
પહિ આવટા આવટા ગેસ પુરાવાનો થીયો એટલે એટલે પહિ મારા કોલેજ હે નીકળી ગયો. મચ્છર બો લાગે એટલે અગરબત્તી લેવા ગીયો.
હમ્મ
હમ્મ
તેજ ને
હમ્મ
જલ્દી સમય હો ની નિકળે યાર
હમ્મ
હા નઈ બોલ બીજું હું કેય
બીજું કંઈ ની શાંતિ ટીફિન આવહે એટલે છ કે હાત વાગે ટીફિન આવઉ હે ખાયને આડો પડા. હુઈ જવાનું વેલો ઉઠી પડે
હમ્મ
કે પછી અમુક સે ને પે મોડા મોડા ઊઠતા હોય ટાઈમ પર
હા
પહી ઉતાવળ કડે ને ને ઉતાવળ કરાવેને એવું એમ
હમ્મ બરાબર છે.
સેકન્ડ યર થર્ડ યર એ લોકો ના આપડા થી પાહુ કઈ ઉતાવળ કરે તેમ કય કેવાય હો ની
ની કેવાય સિનયર એટલે
એટલે આપડે જરાક વેલું ઉઠવી લેવાનું
હમ્મ
નાઈ ને પહી કઈ ની પહી બેહિ રેવાનું પહી કઈની
હમ્મ
હમ્મ
લેવાનું જ
હમ.
કે કોઈ એટલું વેલું ઉઠવા નહી ઘરે. પણ આપડે વેલો હોઈ ને ઉઠીએ પડવ પડે.
તે જ. હમ.
આવું ગ્યા આવતા અઠવાડિયા ઘેરે આવે.
હાજુ હાધું.
હમ.
હર્ષમાં ગમી ગયું છે એટલે કરીઈ ને ઘરી.
હમ.
હમ.
આવતા અઠવાડિયે આવું ઘેરે.
મારે બી સોમવાર થી હો હતું સ્કૂલમાં જવાનું છે.
એવું કે એટલે હવે કોલેજ જવાનું
હમ કોલેજ નહી જવાનું સ્ટાર સાત વીક માટે સાત અઠવાડિયા હમ.
અહ
સ્કૂલે જ
હમ દોઢ મહિનો એટલે. દોઢ મહિના એટલે સ્કૂલ ના ટાઈમ પર તો ત્યારે છેક મોડું જવાનું ને ઘેર.
નીરે પણ ગોરથી બોસ ની મળવા કરેલી. એટલે નીકળવાનું તો વેલું પણ આવાનું મોડું થાય મારે મારી બસ છૂટી જાહેથી અહીંથી તો. કેમ કે પાંચ વાગે તો સ્કૂલ છૂટે.
આઈ ગઈ.
ને પાંચ વાગ્યા પેલા તો બસ મુકાઈ જાય એટલે અ છૂટી જ જાહે.
પહી હું કરે.
અડધેક હુધી આવીયે અને પછી લેવા જ બોલાવા પડસે બીજું હું.
દોઢ મહિના હુધી એવું જ છે.
હા વડી તો એટલે તો હોસ્ટેલમાં રેતે તો હારુ ને.
લખવાનું કેટલું પૂરું થયુ કેટલું હું રેયગુ.
જો સબમિશન બે લખવાના પતી ગ્યા. બે બાકી એક મોડેલ બનાવાનું તે બાકી.
હમ.
એટલે ઓ જેવું કહી શકાય. બે બાકી છે તેમાં બી થોડુંક પ્રેક્ટિકલ વર્ક કરી દીધું.
બો લખવાનું ઉજાગરો લખવાનું પછી પાછું કોલેજ બી જવાનું સ્કૂલ ની બી તૈયારી કરવાની.
કામ જ કામ.
જેવું જ આવે વળી જીવન ભાઈ હાલો કરીને નોકરી કરવાની ને હું કેય.
હમ. બીક લાગતી છે હવે તો પણ હું કરે, તા જાવાય પેલાં પેલાં તો એવું થાહે જ.
હમ, પેલા પેલા તો એવું થાહે જ.
અમુક એવા ફ્રેન્ડ સાથે અપડાઉન કેવ કરને કરાને. ટેન્શન ઘરનું બી વરી એટલે.
હમ. પેલા પેલા તો એવું થવાનું છે.
હમ.
તો પહિ જીજુ એ પેલું નીચે લખલૂ ને યે વક્ત ભી નિકલ જાયેગા.
તેવુ જ.
હમ, જેવુ થાહે પહી.
હ તું કોણ હાથે વાત
હે, હું બે મિનિટ ઉભી રેને મેં કેમ બધું. હમ હું કરે બીજું?
કઈ ની જોની, તો મમ્મી લોકો આઈવા છે ઘર માં?
હમ.
ચાલ એલોકો હાથે વાત હાંજે વાત કરીએ ચાલો હવે.
હા, ચાલો.
હમ